મજામાં
જમી લીધું
હા જમી લીધું તમે જમ્યા
હા અમે જમી લીધું
શું કરો છો
કઈ ની બેઠા છો તમે
બસ આ બેઠા છીએ અમે
શું કો આજનો દિવસ કેવો રહ્યો
આજનો દિવસ માપે માપે ગયો છે.
જેમ કે
જેમ કે આજે કોઈ ધંધામાં નતું એટલું બધું એટલે
આગળ શું પ્લાનિંગ છે તમારી
હાલ તો ધંધો છોડીને સરકારી નોકરી કરવાનો વિચાર છે
તમે કઈ પ્રયત્ન કરી રહ્યા છો સરકારી નોકરીના
હા પોલીસમાં પ્રયત્ન કરી રહ્યા છીએ
એક્ઝામ આપી તમે?
હ, એક્ઝામ તો આપી છે, પણ, હવે જોઓ શું થાય છે?
કેવું રયુ કો?
સારું ગયુ છે પેપર તો.
અવે આગળ પછી?
આગળ, હવે આ રિઝલ્ટ આવે એના પર આધાર છે. પછી જોઈએ શું થાય?
બરાબર, બીજું કો તમાર લગન થઈ ગયા?
હા, લગન તો થઈ ગયા છે.
તો, હવે તમારે કોઈ આગળ પ્લાનિંગ?
પ્લાનિંગ તો હાલ નોકરીનું છે, પછી હાલ કૈ બીજું વિચાર્યું નથી.
બરાબર, બીજું કો શાંતિ?
બસ શાંતિ, તમારે કેવું ચાલે છે?
અમારે બસ ચાલે છે.
તમે, શું કરો છો હાલ?
હું, હાલે હાલ ધંધો હે, નાનું પાલરીયું.
એવું, એમ ને?
હા, હા.
કેવું ચાલે છે પાર્લર?
બઉ સરસ ચાલે છે.
સારું ચાલતું તો, સારું કેવાય.
હા, અમારા બાજુમાં ડેરી છે. ડેરી એટલે- અમારે ત્યાંથી ગરાક આવે, આમાર પ્રાઇવેટ ડેરી હે.
તમે કેટલું ભણેલા છો?
મુ, દસ પાસ હુ.
દસ પાસ છો એમ? દસ પાસ કરીને આગળ ના ભણ્યા એમ ને?
ના, હું ભણ્યો સિવિલ એન્જિનિયરિંગ કરી ડિપ્લોમા.
અચ્છા, સિવિલ એન્જિનિયરિંગ કરીને પાછું, ધંધો ચાલું કરી દીધો.
હા, પોતાનો ધંધો.
ત્યા પોતાનો છે એમ ને?
હા હ
કેમ, આગળ સિવિલ એન્જિનિયરમાં કોઈ સેટિંગ નોતુ થતું નોકરીનું?
ના, પોતાનો ધંધો હાચવીએ, ત્યાહુધી શુંકામ પ્રાઇવેટ જોબ કે, શું બીજું કરીએ?
હા, એ વાત પણ સાચી. પોતાનો નાનો પણ પોતાનો એ પોતાનો.
હા, આપડે ગુજરાતી કેહવત છે કે, પોતાનું હાચવવું.
હા, ખોટું વીસ પચીસ હજારમાં નોકરી કરવી, એના કરતાં પોતાનો ધંધો સારો.
હા, એજ ને.
કેવું, આમ ધંધો કેવો ચાલે સે?
ધંધો તો, સરસ ચાલે છે.
નાનું પાર્લર જ છે, કે મોટું કર્યુ છે?
ના, ત હવે થોડું મોટું કર્યું, પેલા નાનું હતું. હવે, મોટું કરીને આગળ હવે- વિચારશું, હજુ કોઈ નવું કરવું હોય તો.
ઓને બે ધંધા, પાર્લર સાથે બીજું કોઈ ધંધો ચાલુ છે?
હા, ડેરી હે પ્રાઇવેટ ડેરી.
અચ્છા પ્રાઇવેટ ડેરી, પેલાં દૂધ ભરાવા આવી બધી વસ્તી દેરી એમને?
હા
તે આમાં સારું રેતું છે ડેરીમાં?
હા હા, સારું જ રે ત્યાંમાં તો વળી.
તમારા ગામમાં ક સહકારી ડેરી નથી?
હા છેને, અમારા ગામમાં ત્રણ ડેરીઓ.
છે તમે પોતાના પોતાનું છે, એટલે પ્રાઇવેટ કર્યું છે.
હા મારું પ્રાયવેટ એ.
સારું કેવાય લો બીજું કો, તમારે
બસ શાંતિ હે, તમે કો કેવું ચાલે છે તમારી જિંદગી માં?
બસ યાર, તમે કોઈ ખેતીવાડી એવું નથી કરતા?
ના અમે ખેતી નહી કરતા, તમે કરો છો?
હા, અમે તો કરીએ છીએ.
શું વાયુ તો?
અમે હાલ તો મગફળી વાવી છે.
મગફળી વાય એમ, પછી આગળ કોય વાયુતું બીજું કોઈ?
હા, એનાં પહેલાં, બાજરી વાવેલી હતી.
બાજરી વાવી, બાજરી મા કાય વરસાદ વરસાદ નડ્યો નહીં?
ના ના, એ ટાઈમે તો કશું નતું.
એ ટાઈમે કશું વરસાદ નહીં આવ્યો એમ.
ના.
હાલ કેવું વાતાવરણ?
બસ હાલ, વાતાવરણ તો સારું ઠંડુ છે, પણ વરસાદ આવે એવું લાગતું નથી.
વરસાદની તો બધે તકલીફ છે.
હા, એટલે અમારા જેવા ખેડૂતોનું મોત વરસાદ આવતો નથી એટલે શું કરીએ?
હા. કો બીજુ કો.
બીજું બસ આ નોકરી લાગી ગય હોય તો, સારું હતું આ બધું ખેતી ના કરવી પડત.
હા હા
તમારે તમારા ગામમાં જ પાલર છે, કે બીજે કઈ બહાર છે?
ના ગામ ના છે, ખેતર માં હે મારે.
ખેતરમાં છે એમને.
હા અમારા બાજુ માં ડેરી છે, ખેતરમાં છે ડેરી, એટલે અમારે ત્યાં ગ્રાહક આવતા રે.
એવું એમને.
હા
એટલે એના સિવાય બીજો કોઈ ધંધો કરવાનો વિચાર નથી?
ના તમારે કો, બીજું કોઈ વિચાર હોય તો અમે કોઈ સહાય કર?
ના, મારે તો એવો કોઇ ધંધો કરવાનું વિચાર તો હાલ એવું નથી.
બરાબર.
કદાચ નોકરી ના લાગે તો કરશું કોક.
તમે તો, અ અ પશુપાલનનું કશું કરો કે? ખેતી હોય તો?
પશુપાલન છે, પણ હાલ પશુ થોડા ઓછા છે એમ.
લોન બોન મળે જ છે તો વધારી દો.
લોન બોધ મળે પણ હાલ એટલ બધું દૂધ જતું નથી ને દૂધમાં પણ લોન નથી મળતી ને દૂધ પૂરતું જતુ હોય તો મળે હાલ દૂધ બંન છે હાલ.
હા એ ખરું કે તમારે થોડા ઢોરા હોય તો દૂધ ઓછું જતું હોય એટલે. લોન કરવામ થોડી તકલીફ પડે.
હા એટલે જ નહી.
બરાબર, બીજું કો શાંતિ?
બસ હાલ તો શાંતિ છે વરસાદ વરસાદ આવ્યો સારું હતું.
વાતાવરણ કેવું હોય તોડું વાળું હ કે એકદમ ક્લિયર હે?
વાતાવરણ નું ક્લિયર જ છે ગામડામાં તો કેવું હોય સારું જ હોય ન.
હા ગામડામાં તો એકદમ ક્લિયર.
સિટી હોય તો થોડું ધુંધળું ધૂધળું હોય ગામડામાં તો સારું જ હોય છે. સોખું વાતાવરણ ગામડામનું તો.
હા, હા.
અહીયાં ક્યાં ફેક્ટરી બેક્ટરી કશું હોય એટલે ખરાબ હોય વાતો
ના, ના.
મ સિટીમ તો હર જગ્યાએ નાના મોટા કારખાનાઓ એટલે વાતાવરણ ખરાબ થઈ જાય.
બરાબર અમે હવે વિચારીએ તબેલો કરવો હ અમારે.
હા પશુ માટે?
હા પશુ માટે.
સારું તમારે સારું કહેવા તમારે પોતાની ડેરી છે તમે તબેલો કરો તો તમાને ફાયદો થાય.
હા એટલે જ ને તબેલો કરવો હોય લોન કરી હે.
એટલે કેટલા લાવશે તબીલામ કેટ ડોર રાખી શકે?
ખોરો તો હવે વિચાર્યું હે કે ચાર પાંચ ગાયો લાબી હે.
હમ્મ.
પછી આ તબેલો મોટો કરીને પહિ ત્યોં અમારા ખેતર હે તેમાં ચાર બાર વાઈને બધું મજૂર બજુર રાખી દેવા હ.
એટલે તબેલો કરી પછી તમારે તમારે તો તમારે પોતાની ડેરી છે એટલે દૂધ બધું ત્યાં જ ભરાવાનું ને?
હા અમારે ત્યાં જ.
તમારે બોરબોર હશે ને?
હા બોર હૈ. એમ ખેતરી ખેતી તો ચાલુ જ છે પણ અમારો પરિવાર મોટો હોય અમારે ક ચાર પૈયા બધા ભેગા જ છે એટલે બધું ચાલે જાય બીજા લોકો ખેતી કરે ને અમે ધંધાનું કરીએ.
સાર એટલે ચાલે બોરું ક ખેતી બધું પશુ માટે કાસચારો વાયેલો હોય એટલે અને પછી તબેલો કરો એટલે બધું ચાલી જાય.
હમ્મ.
આ બધું ખેતી નું ચાલે સાથે પશુપાલન નું પણ ચાલે છે અને પાર્લર પણ ચાલે તા.
હા એ જને.
તમારે કોઈ ખેતી માં ચવું હોય મગફળી?
હાલે તો સારી છે પણ આગળ જઈને જો જેવી થાય છે હાલ તો હાલ તો સારી જ છે.
આ તો વરસાદ વગન તો બધું કાઠવું.
હા એટલે લાલ બધું હુંક હુકું છે પણ તો એ બોરશે એટલે પાણી પી જાય.
બોર પોતાનો.
હા પોતાનો જ.
બરાબર કેટલો ઊંડો બોર હે
બસ આ બસો ત્રણસો ફૂટ જેવો.
પછ સારું કે બસો તનશો ફૂટ પણી.
હા એટલે અમારે બોર અમારે કર્યું આજથી વીસ પચીસ પચી વાર ઉપર થઈ ગયું.
હા
પચી ત્ચીર ઉપર થય ગયુ તારનું ચાલ છે બંધ નથી થયું પાણી ગામડામાં બધે બંધ થઈ ગયું છે ચારસો પાચસો ફૂટ બોર પણ બંધ છે
હા હા
હજુ ચાલે જાય છે
ના સારું કેવાય તમારે તો તે અમારે તો જે અમા આગળ એક જમીન ને મોટા પપ્પા વાવે
હા
ત્યાં બારસો ફૂટે પાણી હે
એવું એમ
હા જેના બારસો ફૂટે પોણી એટલે મોટર અમારે લગભગ પોસઠ ન મોટર હે
હ અમારે તો પચીસની મોટર ચાલુ છે અમારે સાવને અડું પાણ છે
એટલે તો બહુ સારું કેવાય તમારે
સા ઉપર છે પાણી હાવ સાઉ ઉપરથી આવે છે
તમારે તો લાઇટ બિલે ઓશુ આવતું હશે ને
અમારે તો સાઉ ઓછું આવે
અમારે અમારે તો તોડી નાખેતી હોય એટલું બધું આવે
તમારે તો આ મોટર પણ મોટી છે અને બોર પણ મતલબ વીજ વધારે છે ને એટલે વપરાતી છે
હા ઊંડું બહુ હોય એટલે ભ મોટરે મોટીને ઊંડો બોર એમ લોડે વધી જાય
હા એને કારણે બિલ વધારે આવે લાઇટ બિલ
તું કો બીજું હાંતિ
બસ શાંતિ છે હાલ તો હવે હા વરસાદ બરસાદ થયો હોત તો સારું હતું
વરસાદ નું તો હવે સુ કેવું આપડા હાથમા ક્યારે
વરસાદ બરસાદ થાય તો નદી નાળા બધું પાણી આવે નદીમાં તો બોર તળ પણ ઊંચા આવે
તમાર બાજુમાં નદી છે એમ
હા અમારે અમે જે જગ્યા રહ છે ત્યાંથી બે કિલોમીટર જેવી થાય છે નદી
સરસ સારું કહેવાય તો નદી આવતી હોય તો નદી આવી હતી તમારે કે ગમે તે ટાઈમે
બે વાર પેલા આવી હતી બે વાર પહેલાં આવી બે સતરમાં આવી હતી ભયંકર
તો તો બહું સારું કહેવાય
સારું કેવાય અમાર તો એટ બધા નથી પણ આજુ બા જુનું જે વિતાર હતો જે ખેતર તેમ બઉ નું સાન થાય ખેતી બેતી નું પશુનું
તમે નદી નાવા ગયા તા
નદી માં તો એટલા બધા પાણીમાં તો ક્યાં નાવા જઈએ.
બઉ પાણી હતું એમ.
હ ભયંકર એટલે
તમારા ગામમાં પાણી ફરી વળ્યું હશે ને.
હા એટલે ગામમાં પાણી આવતું પણ અમે છે ને ગામ થી થોડા દૂર રહીએ ખેતરમાં. એટલે અમારે છે ને થોડો ઊંચો વિસ્તાર છે.
તો સ ત્યાં સારું કેવાય નીચાણ વાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે.
હા નીચાણ વાળા વિસ્તારમાં બધે પાણી ભરાઇ ગયું તું. ઊંચ વિસતારમાં તો પાણી
ના એ ખરું.
બહુ નુકસાન કર્યું તું હજારો માણસો મરી ગયા હતા પશુઓ
હમણાં ચીનમાં પૂર આયુ ને
ત્યાં ચીનના નદીઓમાં બધી જગ્યાએ સાપ નીકળે કૂ
હા મેં પણ જોયું હતું સમાચારમાં કંઈક
એ નખાતાર આપણે ઘણું લાખ દરજ સારું કે આપણે આની નહીં થતી ને.
સાપ સંવર્ધન કેન્દ્ર હતું ત્યાંથી સારા સાફ તણાઈ ગયા હતા
બઉુ ભયંકર હતું એ તો આપડે તો એવું નહી આવતું.
હા એ જ ને.
ભૌગોલિક સ્થિતિ એવી છે એટલે એલું બધું ભયંકર પુર આવે આપડ આપડે એટલું શક્ય નથી. આપણા વિસ્તારમાં છે કે ને બીજા રાજ્યમાં હોય તો આપણા વિસ્તારમાં એ બધું નથી.
આપણે કેરળ સાઈડ બહુ આવું થાય કેરળ બંગાળ